હા, હુંમેરા શું કરે?
ક નહી, આ બેસી રહેેલી હવે પરવારીને રોટી બનાવ.
અચ્છા હા બરાબર. આજે કોલેજ નહી આવેલી ને તું!
હ એમ જ આજે જરાક માથું દુખ્યા કરતું તું એટલે ની આવેલી.
અચ્છા તેજ મેં સોચ્યું કે આજે હુંમેરા કેમ નહી આયવી કોલેજ.
અ એ તો એમ જ જરાક થકાન જેવી લાગતી ઉતી ને માથુ દુઃખ તું તો એટલે નહી આવેલી.
અચ્છા હમણાં કેવું છે? દવાઈ પીધી?
હા ની દવાત દવા તો નહી પીધી.
અચ્છા હા હ મેં તને કહેવા માટે જ કોલ કર્યો કે આજે તો ચાર લેકચર હતા. અને બધામાં થોડું થોડું લખાવેલું છે.
હ કયા કયા લેકચર ઉતા? આજે મને તો ખબર ભી નઈ.
આજે છે ને ઝીરો પીરિયડમાં પહેલાં તો બી આર એફ નો લેક્ચર હતો એમાં મેમે થોડીક તો બધી નોટ્સ લખાવેલી છે, અને બીજો બીજો છે ને ઓડિટિંગનો હતો. એમાં પણ સરે થોડું ઘણું લખાવેલું હતું.
બરાબર.
સમજાવેલું જ હતું એમ તો અને પછી ત્રીજો તે દિવ્યા મેમનો લેક્ચર હતો, મેનેજમેન્ટ અકાઉન્ટિંગનો એમાં તો દાખલો ગણાવેલો હતો.
હા બરાબર.
અને પછી તે રિસેસ પછી તે આપણો બી એ નો લેક્ચર હતો.
હા
તો બધામાં લખાવેલું હા બધામાં બીએ માં વીન સી સરે અ આપુને બધી અ નોંધ લખાવેલી હતી. ટૂંકનોંધ લખાવેલી હતી. અને બધું ઇમ્પોર્ટન્ટ સવાલ બધા તે ટીક કરાવેલા હતા ચોપડીમાં.
હા ટૂંકનોધ તો પૂછાય ને પેપરમાં છેલ્લે બાર માર્ક ની
હા એટલે તેજ બધું જે વધારે વધારે ઇમ્પોર્ટન્ટ હતું તે બધું ટીક કરાવેલું હતું. અને પછીનો છેલ્લો લેક્ચર તો મેં પણ નહીં ભરેલો કેમકે મેં બી આવી લાગેલી હતી ઘરે દાદીની દવા લેવા જવાનું હતું ને એટલા માટે.
હા તો છેલ્લો લેકચર કયો ઉતો.
છેલ્લો લેક્ચર અ માર્કેટિંગ નો હતો.
હા ઓમ બરાબર તે તું એ ની ભરેલો.
ના ની ભઈરો કેમ કે મારે છે ને આજે ઘરે જલ્દી આવવાનું હતું દાદી ની દવા લેવા જવાનું હ તુ મેડિકલમાં અને પછી ઘરે વહેલું આવવાનું હતું એટલા.
હા આમ બરાબર. કઈ નઈ તો તું મને જે લખાયવુ હોય તે મોકલી આપજો ની.
હા મેં તને મોકલુ મેં હમણાં લખવા જ બેસેલી હતું બધું મેં ચોપડીમાં બધું ટીક માક કરી મૂકેલું હત તુ પેન્સિલ થી અને હવે બધું નોટમાં ચોપ અ નોટમાં બધ ધુ લખતી છું બેસીને મારું થઈ જાય એટલે મે ત ને બધું સરખી રીતે વ્યવસ્થિત ફોટા પાડીને મોક કલાવું છું.
હા કઈ ની એક કામ કરજો ની એની આખી પીડીએફ બનાવીને સેન્ડ કર દેજો.
હા ચાલ મેં તને બધા અલગ અલગ વિષ ષય ની અલગ અલગ પીડીએફ જ સેન્ડ કરી દેમ.
પણ એટલો સમય હશે શું તારી પાસે?
હા છે ને હવે તો હમણાં તો ફ્રીજ છું મેં હવે.
હા બોહ પરવારથી એટલે.
હા પરવારતી જ હમણાં તો આરામ ખાઈ ગયું બધું કામ પણ થઈ ગયું.
હમ બરાબર તારે તો રોટી એવુ ની બનાવાનું એટલે તું તો પરવારતી જ.
હા મે તો બાજુમાં કાકા લોકો સાથે જ ખામ ને એટલે મને કામ ઓછું રે હમણાં.
હમ્મ સારું રે.
હમ્મ. બીજું શું કહી કાલે કોલેજ આવવાની છે કે કાલે નથી આવવાની.
હા કાલે કે જોમ ને હવે સવારે કેવું સારું જેવું લાગે તો આવા ને તો કઈ ની.
હા સારું લાગે તો જ આવજો ની તો હમણાં વધારે પાછી બીમાર પડી જાહે વરસાદની સિઝન છે એક તો.
હા ખબર એટલે જ તો કીધું
હ
હા એજ ને કાઈ કરે તું
કાઈ નહીં બેસી રેલી
કોણ કોણ હાલુ આજે ક્લાસ માં
આજે મેં હતી પછી વંદિતા હતી પછી સલીના હતી પછી સલોની હતી પછી રાધા વી હતી ઉર્વશી હતી. પછી સોનાલી હતી સોના હતી પૂજા હતી મેઘના હત તી શીખા હતી આપણું આખું ગ્રુપ આવેલું હતું. હા હા તું જ ની હતી બધા પૂછવા લાગેલા હતા હુમેરા કેમ નહી આવી આજે કોલેજ
તો એમજ જરાક સારું નહીં લાગતું તું સવારે એટલે
કે એને પાક્કું કંઈ થયેલું હશે તો જ નહીં આવી નહીં તો બાકી એમ તો એ રજા નહીં પાડે કોલેજની એક તો વરસાદ હોય તો ભી તરતી તરતી પણ આવી જાય એટલું એને તો કોલેજ આવવાનો શોખ.
આ હા ધ્યાન આપવું એટલે તમારા જેમ લેકચર છોડી ને ફરવા થોડી જાવું.
અમે પણ થોડી જાય એ તો કોઈ કોઈ વાર ઠીક છે, હવે તો આજે બધા પૂછતા હતા.
અ બરાબર
બરાબર અ
હ કાઈ કરે બીજું
બીજું કઈ ની આજે લાઈબ્રેરીમાં ગેલી હતી મેં જૂના પેપ પરનું બધું પેલા પેપર જોવા જુના એક્ઝામના
મેં તો તે દિવસે જ જોય લીધેલા
હા, તે મેં આજે ગેલી હતી ગિયા વર્ષના પેપર જોવા માટે સોચૂ તો અ તારા સાથે જાતે પણ તું આવેલી જ નહીં.
ની પણ મેં પેલે જ બધા જોઈ દીધેલા કેમકે માં મેં હમણે થી જ બધી તૈયારી ચાલુ કરી રાખેલી એટલે મે પેલે જ બારથી જોઈ લીધેલા
બરાબર તારી તૈયારી બહુ જોર પર ચાલતી છે, એક્ઝામની
હા બહુ જ જોર પર ચાલતી છે.
થોડુંક હમણે પણ કે બધું પોતે એકલી એકલી વાંચ્યા કરે ને
અરે મેં તો પેપર માંથી બધા સવાલ જોઈ ને આ ઇમ્પો ટેન જે વધારે માં વધારે વખત પૂછાયેલા તે સવાલો પર
બરાબર બરાબર તે જ મેં પી આજે ગયે લી હતી પેપરનું બધું ફોટા એવું પાડી લાઇ વી છું
અરે એ તો હું પાડ્યા કરે મેં પાડેલા જ છે મેં પીડીએફ બનાવીને મોકલાયા આપણા ગ્રુપ માં
અચ્છા ઓકે હા મોકલી દેજે ને ગ્રુપમાં સેન્ડ કરી દેજે ને
સર સાથે મોકલાવા બધા પેપર સોલ્વ કરીને આખા સાથે જ મોકલાવા
હા તો તો બહુ સારું ચાલ નહી તો તો ગ્રુપમાં જ મોકલી દેજે એટલે બધા જ જોઈ લેશે.
ખાલી એમાં જોઈને વાંચવાનું રેહશે મે મોકલી આપા.
હ બરાબર તું પીડીએફ મોકલજો તો મેં છે ને એની પ્રિન્ટ કઢાવી લઈશ. કેમ કે ફોનમાં જોઈને વાંચવાથી આંખ બહુ ખેંચાઈ. હા ચાલે ચાલે સર હા બરાબર.
હમ્મ એજ ને. કાઈ કરે બીજું બી પ્રેક્ટિસ અહ મતલબ મેંહનત તો કરવા જ પડે પાસ
આસ તમારું છેલ્લું વર્ષ છે. હા આજે સર ગેતા હતા સપ્ટેમ્બરની એન્ડિંગમાં આપડી ઇન્ટરનલ છે.
હા ને મેં પેલું ઇન્સ્ટાગ્રામ પર જોયું કે કોલેજ વાલા એ મેસેજ મૂકેલો તો કે આ આવતા મહિનાની ચૌદ અહ સોરી આઠ તારીખ થી છે ને કેટી ના ફોર્મ ભરવાના ચાલુ થવાના છે થર્ડ સેમ ને
થર્ડ અને ફાઈ સેમ ના?
હા થર્ડ અને ફઇ સેમનાજ.
તો ફોર સેમના?
મેં બી એ તો ખબર પણ મેં તો પેલું એ જોયું એ લોકોએ નોટિસ મુકેલ્યું હતી. કોલેજ તરફથી એમે લખેલું હતું કે આ
આવતા મહિની ની આઠ તારીખ થી થર્ડ એન્ડ ફાઇવ સેમ ના અહ થ્રી સા
ફઇઝ સેમનું ભરાવાના છે ફોર્મ.
મારી તો ફોર્ સેમમાં આવી છે કેટી તો તે ફોર્ સેમની પરીક્ષા ક્યારે આવશે?
ખબર પર એ તો હવે નહી ખબર પણ મેં તો એ જોયું હવે છે ને ફાઈઝ સેમનું ને થ્રી સેમનું રિઝલ્ટ આવશે ને એટલે એના ફોર્મ ભરાવા લાગશે એમ.
અચ્છા બરાબર એટલે મને લાગ તું છે ને તો ફોર સેમના ફોર્મ ના લાગે સિક્સ સેમ સાથે જ ભરાશે
ના એવું નહી એક્ઝામ આવશે અમને.
તો ફોર્મ કેમ ની ભરાતા ફોર સેમના? અચ્છા બરાબર તેજ મેં સોચ્યું કે હજુ લગી કેટીના ફોર્મનું મે સેજ કેમ નથી આવતો.
હર્ડ ને ફઇ ના ભરાઈ જાય.
અચ્છા બરાબર. અચ્છા હા બરાબર.
હમ્મ એજ.
ચાલ તો બીજું
કાલે આવશે ને કોલેજ? સારું રહે તો આવજો.
હા આવાજ ને કાલે તો જોમ હવે
હા તો કાલે મળશુ કોલેજમાં. હા તો કાલે વહેલી આવ્યા કરજે કેમ કે બાર ને પાંત્રીસ નો તો આપડો લેક ચર રહી એટલે.
ઘેર નીકળી જાઓ.
તો સારું બો વહેલું નહીં કેવાય એ?
અરે લાઈબ્રેરીમાં બેસી ને પેહલા ક્યુસ્શન અહ સવાલ સીધું. હમ્મ મીડતે. ચાલ તો કઈ મેં તને કાલે લેક્ચરમાં મલુ હા.
હા ચાલ ની કાલે મળીએે. આવી જજે. ટાઈમ પર હ અમે બધા તારી રાહ જોશું.
હા ચાલહે ને?
હા ચાલ.